હલો, મારો અવાજ આવે છે. હા, તમારો અવાજ આવે છે. બરોબર પણ થોડુ સારી રીતે વાત કરો, તો બરોબર આવશે તમે બોલો તો કઈક તારો અવાજ થોડો ધીમો આવે છે બેકગ્રાઉન્ડ ન અવાજ પણ વધુ આવે છે હા હા બરોબર હવે કમ્પ્લીટ થઈ ગયો હ તમારા ગામમાં ગઈ તમે આો એમ સઆઈટી કરો છે એમ
હા એતો બધાને ખબર છે
એમ તો અલ્
ઇન્ટીગ્રેટેડ કોર્સ કરી રહ્યા છીએ અમે
હા આ તો હવે તમારે તમે જે રીતે વાત કરીનેતે બરોબર છે પણ કઈક તમારે એક્ઝામો ચાલુ છે ખ આલ મારો મિત્ર પણ એક કોર્સ આઈટી કરે છે જુના ડીશા માંથી જ આવે છે તે પણ કેતું તો કે મારી ન્ટ શું કે વાય વા ચાલુ છે તે અ ચિજીવમાં તમારે સાથે જ આવતો હશે કે જ્યાક તમે ઓળખતા હોય, તો
હા, ભાઈ હું તો ઓળખ તો જ હશું ને
હા, તમારી સાથે જ છે. હા, બરોબર- બરોબર
કાયદેસ હુ તેને જાણું છુ, તે શું કહેતો હતો તમને
હા, બરોબર એતો કેતો હતો કે અમારે હમણાં તો એક્ઝામ ચાલુ છે. કે આ એક્ઝામ એટલે તમારે, કઈ વા એવા અને પ્રેક્ટિકલ એવું કઈ ચાલુ છે. આજે અમે સાથે જ આવ્યા હતા, કોલેજ થી. એટલે કે આજે, તો કઈ હતુ નહ એવુ પ્રેક માં કઈ ખાસ મહેનત નથી કરવાની બધું આવડે એવું જ હતું એટલે કેતો જો કે તમારા આઈટીમ તો બડે કાઠો હોય છે મને વાત મારી ફ છે તેમાં વધુ મનત કરવી પડે છે કારણ કે જે રીતે તમારે
ન કરવી પડે કે સમજી લો કે તમે એક અલગ જ ડૉક્ટરનો તમે કોર્સ કરતા હોય તે પ્રકારની મહેનત કરી પ
નીટ નીટની એક્ઝામ ની તૈયારી
ના નીટ ની એઝામ નું અ કઈ ના આવે કાર કે ત્યાં પેપર લીક તો થઈ શકે અહિયાં તો પેપર લીક પણ નથી થ વિચાર કર વિચાર લોરીટ પણ નથી થત મને કઈ આવડતું પણ નથી કઈ માર પણ નથી મળતું એલે જે પ્રબ્લેમ તે પ્રમાણે એવું છે કેમને તો પૈસા મળે જ જશે લીક થશે તો પૈસા મળશે પણ છતાં એના પેપર લીક નહી કરતા એમને ખબર લીક કરશો તો એટલા બધા પૈસા નહી મળે જેટલા એ તેથી આથી પૈસા મહવ સમજ
બરોબર છે તમારે હાલ છે ને કઈક બેકગ્રાઉન્ડ નો અવાજ આવતો હતો પંખા જેવ ના વાયરો આવતો હોય તમારી આજુબાજુ એવો એવો કઈક અવાજ આવે છે મને હમણાં કઈ જાણે કઈક ફૂટી ના ગયું હા હવે બરોબર હવે પ્રોપર હા અરે યો તો જે એ ના વાત કરી નીટ ના પેપર લીક ની એટલે મને ઘણું બધું યાદ આવી ગયું કે જે આપણે
એ મુદ્દા ઉપર તો આપણે ઘણી બધી વાતો કરી દીધી
વાત સાચી પણ જે આપણા અંદર જે ક્ષમતા છે ને બોલવાની
કઈ થાય
હા એટલે તમે મને ખોટ યાદ અપાઈ દીધું ને, નીટનું એટલે હવે મને બોલ્યા વગર કઈ શું ચેન નહી પડે કારણ કે આજે દેશની પરિસ્થિતિ તમે જોશો તો એક વખત જે નહેરુ જવાહરલાલ નેહેરુ એ કહ્યું તું કે તમે આ દેશને સંભાળી લેજો ના કહે ને એવો એક અનપડ ગવાર નેતા આવશે. જે દેશને ધર્મના ધર્મના નોમે વેચી નાખશે એટલે ધરમ નારો અમે ઝઘડા કરાવશે તેને વેચી નાખશે એવી જવાહરલાલ નહેરુ એ વાત કરી તી તમે કદાચ કઈ જગ્યાએ સાંભળ્યું હોય તો ખબર હશે તમને તો ખબર જ હશે મને એવું લાગે છે
હા હા જો વારી વાત સાંભળો એક નાસ્તિક માણસ એ આ વાત સાંભળી તેને પણ એને વિશ્વાસ કરે કે વાત સાચી છે ભવિષ્યવાળી પણ સાચી પડે છે. સમજ આજે આપણે જે ભવિષ્યવાણી કરી એ તે ન મારી વાત નથી પણ તમે પણ તમને પણ લાગતું છે કે શું વાત કરી છે આપણે આ જે ભવિષ્યવાણી છે તે સાચી પણ પડી શકે છે કારણ કે હું તો એટલું બધું માન નથી જેઈ પરીક્ષા વાળીને આરતા વગેરે જે પણ હોય છે તેમાં આ થોડું એક અલગ જ સાચુ હતું
હા બરોબર છે જ અંધશ્રધ્ધા અને આ બધું જે ભૂત પ્રેત તોને માનવું એ ખોટું પડે કારણ કે અંધશ્રદ્ધા ને જે તમે નથી હમણાં તો લોકો કરે છે કે આપણા જે શનિદેવ નડે છે શનિ ગ્રહ નડે છે પછી જે અલગ અલગ ગ્રહો નડે છે ને તેના કારણે તો હવે નાસાના જે વૈજ્ઞાનિકો એ ચિંતામાં આવી ગયા છે કે જે આપણા ભારતના જે બાબ જે નથી હોતા બાબાઓ ઈ સો રૂપિયામાં જે શનિ ગ્રહ ની દિશા બદલી ન હતો. હે વિચાર કરો
એવા લોકોને જવા માટે એટલો બધો ખર્ચો કરવો પડે છે જે એના બેઠા બેઠા ખાલી એક બુક ખુલશે ચોકડી વગેરે એ પણ જે પણ હોય એ તે ખોલીને ડાયરેક્ટ કહી દેશે આ ગ્રહ તમને પડે છે આ અય બનાવા અલગ દિશા ફેરવા માટે તમારે ઉમટી જયું છે તમારે આવું કરવું પડશે ત્યાં માટે તમારે હવન વગેરે કરવું પડશે ઘણું બધું કહે છે. શનિ હા તમે વાત કરી શનિ જેવ શનિ ગ્રહ છે છતાં શનિદેવની પણ ડિસેમ્બર લીધે છે કેવ વાત સાચી કરી તને,
શનીગ્રહ ગ્રહ આજે લગ્નમાં નથી કયો ગ્રહ નડે છે ખબર નહિ પણ એ કઈક શનિ ગ્રહ કે એવો કઈ લગન આ મંગળ ગ્રહ એટલે જે પૂજારીઓ હોય છે ખાલી સો રૂપિયામાં કે જે પાંચસો રૂપ એમાં ખાલી જે હ મંગળ ગહ ફેરવી નાખે છે અને લગ્ન થઈ જાય છે એટલે મને કોઈ ના એવી રીતે વાત કરે
હ
એટલે તમે વાત કરી શકો છો
હ. બરાબર -બરાબર હા હું ચાલુ રાખી વાત તમે જે પણ સા રહી છે સંભાળ નાખો જો આપણે જે વાત કરતા તો શનિ ગ્રહ ગ્રહ તો ભાઈ એક ગ્રહ કે તેમની જગ્યા માણસ પોતાની જગ્યા છે પરંતુ અત્યારે ભારતમાં જે દવાની કઈ વાંધો નથી ભારતમાં જે પ્રમાણે જે બેરોજગારી ર એના કારણે લોકોને કામ ધંધો નથી એટલે તેઓ શું કરે નવા- નવા રસ્તાઓ તો તો હું કઈ રીતે પ્રોફિટેબલ કે મને પૈસા કઈ રીતે મળી શકે મારે ઘમ પણ ચલાવવું જોઈએ અને તેઓ આવા રસ્તા પણ પકડે છે એમ તેના કારણે તેઓ ચાલી પણ જાય છે અને વિચાર જે એ છે કે ભારતમાં એટલી બધી જેવી પબ્લિક છે કે જે આવા ની આની આબુ કે તમારા બાજુમાં એક ભાઈ હતા. તે ઉ. સમકો અશ્રદ્ા વગેરે માં સિત્તેર હજાર રાખી દીધા વિચાર તો એ આપ દીધા તોય ખુશ છે એ પ્રકારનો પણ કેમ થાય છે. હા એટલે આ પ્રકારનું બધું થાય છે. હા અહીંયા જે ભારત છે તેમાં બધું પોસિબલ છે કઈ મ્પોસિબલ છે દસ
બ બરોબર છે થોડા જે થોડા પૈસા માં વધુ દુઃખ પણ છે હમણાં દ આપને ખબરને પંડિતો શાસ્ત્રીઓ નહ હતા. હા હા જે બ્રાહ્મણ. તે જે રીતે લગ્ન નું મુહૂર્ત જોવે કોઈ આપણે ઘર બનાવાનું મુહૂર્ત જોવે. એ બધું જોવે હ પછી કે કે તમારે આ ટાઈમિંગ ઘર બનાવવું જોઈએ પછી તમારે આ દિવસે ના બનાવું જોઈએ કારણ કે આ દિવસે આવું થવાનું છે. પછી થી મગલ ગ્રહ મને આ મંગળ ગ્રહ નું નામ સાંભળે છે ને ખુબ જ આવું શું આવે કઈ ખબર નહી પડતી એ શું કારણ છે.
મંગળવાર અને મંગળ ગ્રહ અને તમે કદાચ એ પણ જતા છો ન નમાં જારે શ્લોક ચાલુ કરે તો પહેલો શબ્દ મંગલમ ભગવાન વિષ્ણુ. જે પેલા શબ્જે સ્ટાર્ટિંગ જ મગરમ થી ચાલુ થાય છે. ઘણી જગ્યા તમે જોયું છે તો તેનો મતલબ જ એવું છે કે પૃથ્વીને ઘણો બધો સંબંધ છે. જ્યા લોકો વધારે
લોકો એવું કહે લોકો એવું કે છે કે હવે આપણે જે પૃથ્વી ઉપર જે આપણે જે આપણે જીવન શક્ય ધીરે -ધીરે ઘટવાનું છે એના કારણે હવે મંગળ ઉપર લોકો જે નાસાના વૈજ્ઞાનિકો હોયને પ્રયત્ન કર. આપણે જીવ સૃષ્ટિ વસાવવા માટે પણ આપણા જે આપણા ભારતના પંડિતો એમને કઈ નિરાશાની જરૂર જ પડતી નથી. ક એવા કોઈ વૈજ્ઞાનિક સ્ટેશનની જરૂર જ નથી કે તેમને રિસર્ચ કરવું પડે. એમને ખબર જ છે કે ત્યાં જીવસૃષ્ટિ ઓલું શું કેવાય સ્થાપના થવાની જ છે. એટલે તમે સમજી શકો છો શું કેવું?
હા તમારે જે અત્યારે ચ કઈ વાંધોવાથી. કોઈકને પડે પણ છે નથી પણ પડતી બરાબર છે મંગલ ગ્રહ છે તમે જે પણ વાત છે એકદમ સાચી વાત છે પરંતુ અત્યારે જે તમે જોતા હશોાર બાાગેશ્વર બાબા એ શું કરતા કે પોતાના ભક્તો હોય આવું જે પણ કાનાહેના ભક્તો હતી ફક્તો નથી. કેવાય ને કે જે પાગલ માણસો જે આવે છે ત્યાં તેમણે. તેઓએ કહ્યું, કે તમે આ વસ્તુ દોરમાં રાખી, પણ બાંધી લે જો, તો તમે જે ગમે તે બીમારી છે, તો તમને નહીં થાય. અને એ નાથી. જે થયું તેના બે દિવસ પછી તેઓ બીમાર પડ્યા, અને તેઓ હોસ્પિટલમાં જોવા મળ્યા. સમજે એટલે કે હા તેઓ બીજા ના પોતાના જે પાગલ માણસો છે, જે તેમને કે કે તમે આવું કરશો આવું બાકી દેશો તો તમને બીમારી વગેરે બધું મટી જશે. ની તે જે વાત કરી તેઓ, ખાલી ભક્તો માટે છે, કે જેણે વાંચી પણ થઈ જશે. અને નહીં થાય તો તેવ શું કેહે છે, કે મારે શ્રધ્ધા નથી એના કારણે હોઉ છે. સમજી શકો એ આવા વા બાબાઓ પણ ભણે છે, કે જે ભારતને
અમુક તો એવા છે, કે જે બાબાવ છે. હમણાં મેં ન્યૂઝમાં જોયું હતું, કે આપણે નથી એક નદી તેમાં દૂધ રેડતા હતા, હવે ન્યાનો આવું. કેવું કે અમે ધર્મ કરહ એક એવી રીતે કેતા હતા કે અમે જે અંદર જે જે જીવ. સૃષ્ટિ હોય જે પાણી માં જેવી સૃષ્ટિ વસેલી હોય. જેને અમે જે દૂધ આપી. તેમના માટે ખોરાક ખોરાક આપીએ છીએ, તેથી તેમને જે ખોરાક મળી રહે છે, તેના કારણે એમને પાપ પુણ્ય મળે છે. પણ એને એ નહીં ખબર કે જે પોણીમાં દૂધ રેડવાથી પોણી કેટલું દૂષિત થાય છે. કેટલું નુકસાન થાય એટલે.
હા તેમાં નાઇટ્રોજન હોય છે, તેના કારણે આવું થાય છે.
હા બરોબર નાઈટ્રોજન ને જે વાત સાથે તમારી પણ હજી તે એવું માને છે, કે શાસ્ત્રીય જ્ઞાન પ્રમાણે કે દૂધ હવે જે તમે વિચાર કરો જે સૃષ્ટિ આ જળમાં રહે છે, જેમ કે માછલી માછલી દૂધ પીવે મા છલી ને જે આપણે જેમ હવે હવામાનમાં આપણે બહાર ખુલ્લા વાતાવરણમાં રહીએ, તો આપણે જે હવાની જરૂર પડે તો આપણે કંઈ એવી પાણીની જરૂર પણ પડે પણ એટલા પ્રમાણમાં તો ના જ પડે ને એટલે જેની જે જરૂર છે, એટલે તે તેમાં છે, તો હવે કદાચ એવું હોય કે જે જી સૃષ્ટિ છે, એને કદાક દૂધ ની વધુ જરૂરત હો તો દૂધમાં ના હોય શકે? કે દૂધમાં કેમ નથી. તો એટલે ખોટા પ્રમાણમાં દુધ નો બગાડ પણ થાય છે, અને દૂધ નું નુકસાન ને જે પાણીનું નુકસાન પણ થાય છે. જે ગંગા નદી જે આપણે માતા કહીએ છીએ. પણ એ લોકો તમે આજુબાજુ જોતા હશો કેટલો કચરો ફેલાવે છે. ત્યાં આમાં એમાં તો મેન કચરો તો જ છે, હોય ખબર? તમે આપડે નથી આ પરંપરા ન આપડે હા મંદિરો નો કચરો તમે કદાક દિવસે પૂજા પાઠ હો ને એવો બધો કચરો સૌથી થી વધુ તો એજ કચરો હોય છે.
જે પણ હશે તે આમ કેવ છે, કે ભાઈ અમારે આવું થઈ ગયું. છીએ જે પ્લાસ્ટિકનો પણ અંદર યુઝ કરે છે, એને બધું અમે પણ ગયા હતા, આવીને અ પણ જોયું દુર છે. સદાચ માણસો તેને કહે છે, કે આપ પવિત્ર છે, એમ એના કરતા તો બહારનું જે નદીઓ સારી છે એમ વિદેશોમાં